હા હલો મિત્રો નમસ્કાર.
કેમ છો મિત્રો ઘણા દિવસ પછી યાદ કયરો.
હા મિત્ર. ઘણા દિવસ પણ પછી કર્યો એનું મિત્ર કારણ છે કારણ કે મિત્ર. અમારા ઘરે જે વાવણી ચાલુ થઈ હતી એટલે હું તમને મિત્રો કોલ કરી ના શક્યો. અને મિત્ર અમારા વિસ્તારમાં મિત્ર. ઘણું બધું પૂર પણ આવી રહ્યો છે અને વરસાદ મિત્ર આટલો છે કે. અમારા વિસ્તારમાં મિત્ર નેટવર્ક જ નહીં હોય. અને મિત્રો આજે આપણે ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્ર. અને મિત્રો ટોપિક નું નામ છે સવારની સારી આદતો વિશે છે. તો મિત્રો તમે મને થોડું ઘણું જણાવી શકો છો સવારની આદતો વિશે સારી.
હા મિત્ર. ત સવાની આ આદતો. એજ આપણો આખા દિવસ નો સારો શારીિક માનસિક. અને બૌદ્ધિક રીતે મજબૂત બનાવે છે જો સવારની આદત જ સારી ના હોય. તો આપણો આખો દિવસ એ શારીરિક અને માન. સીક રીતે મજબૂત રહેતું નથી પણ. જો સવારની સવારની સારી આદતો રહી. તો આપણો શારીરિક માનસિક અને બૌદ્ધિક રીતે. આપણું બધું મજબૂત રહે છે અને. એ સારી રીતે કોઈ પણ કાર્ય કરવાનું. પૂર્ણ રીતે કરી શકીએ છે. જો આપણે સૌથી પહેલા તો આપણે. સવાર માં વેહેલા ઉ ઉઠી જવું જોઈએ એવી આદત પાડવી.
હમ
સવારે સાડા પાંચ થી સાડા છ વાગ્યા સુધીમાં આપણે ઉઠી જવું જોઈએ એ ઉઠી ને પછી આપને સવારનું સવારનું વાત તરણ શાંત અને સ્વચ્છ તાજગી તાજગી ભર્યું હોય. એટલે આપણે ઉઠીને પોતે ફ્રેશ થઈ જવું જોઈએ જે કોલ્ગેટ બ્રસ કરી લેવું જોઈએ અને આપણે યોગા અને પ્રાણાયામ એવા કોઈ પણ થોડોક યોગ અને પ્રાણાયામને સમય આપવો જોઈએ એવું કાર્ય કરવાથી એ આપણે જીવનના ખુબ સારા અનુભવો અને માનસિક અને તનાવ એ દૂર થાય છે ઉઠ્યા પછી થોડાક સમય માટે આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને માતા પિતાને પ્રણામ કરવો એ આપણી સકારાત્મક વિચારોને રજૂઆત કરતા હોય રજૂઆત કરે છે અને મનને શાંતિ પણ આત્મવિશ્વાસ બંને આપ આપે છે. એ કરીને પછી આપને પોતે શરીરનું સ્વચ્છ રાખવા માટે સ્નાન કર લેવું જોઈએ સ્વચ્છ કપડાં પહેરવા પહેરવા રાખવાની આદત રાખવી જોઈએ એ બધું કરવાથી આપણું સ્વાસ્થ્ય
હજ
અને આપણે બધા રોગોથી પણ બચી શકીએ છીએ એ પ્રદુ કરવાથી આપનું શરીર એકદમ તંદુરસ્ત રહે છે અને ઉત્સાહમાં ર રહે છે એટલે એટલા માટે કહેવામાં આવે છે ને કે સવારની સારી આદતો જે એ જ આપણો આખા દિવસનો દિનચર્યા બની જતી એ હોય છે. જો વિદ્યાર્થી માટે સૌ સવારનો સમય અભ્યાસ માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે જો આપણે શર માં કોઈ પણ પુસ્તક વાંચીએ એકાગ્ર રહીને તો એ વાંચેલું કોઈ દિવસ વેસ્ટ નથી જતું પણ એ આપણને બહુ કામ આવતું હોય છે. અને તે વાંચેલું બધું યાદ રહી જાય છે એટલા માટે કહેવામાં આવે છે કે વિદ્યાર્થીને સવાનો સમય એ ખૂબ જઠ શ્રેષ્ઠ છે. જે વાંચવાની આદત ખૂબ જ ઉપયોગી છે એટલા માટે કહે હશે કે આપણે સવારમાં પુસ્તક લઈને વાંચવું જરૂરી ખુબ જ જરૂર છે. સવારે મોબાઈલ અથવા ટીવી ન ટીવીમાં આપણે જોઈએ તો એક સમય ન બગાડ કરેલો ગણવામાં આવે છે એ એક ખોટી આદત કર કહેવામાં આવે છે એટલા માટે આપણે મોબાઈલ અને ટીવી નો ઓછો ઉપયોગ કરવો જોઈએ સવારમાં અને સમય સરપૂર્ણ રીતે આપણે પુસ્તક વાંચવું જોઈએ જેથી કરી આપણને કોઈ પણ તનાવ રહેતો નથી પણ જો આપણે મોબાઈલ ટીવી નો ઉપયોગ કરીએ તો આપણે સવાર સવારમાં જ આપણું તનાવ ભર્યું શરીર બની જાય છે ને મગજમાંસ બધું સ્ટ્રેસ વધી જતું હોય છે એટલા માટે આપને સવારમાં મોબાઈલ અને ટીવી નો બગાડ વાને લીધે બધું ઓછું થઈ જાય છે સાર અને પરિવાર અને સમાજ પર સકારાત્મક અસર કરે છે એટલા માટે શિસ્ત સમય પાલન અને મહેનત એજ સવા સવાની સાચી સફળતાનો માર્ગ સરળ બનાવે છે.
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે અને મિત્રો આપણે સવારની સારી આદતી વિશે વાત કરીએ તો મિત્ર સવારે વહેલું ઉઠવું એ આપણા માટે ખુબ જ સારી આદત છે કારણ કે મિત્ર આપણે કોઈ પણ શરૂઆત કરવાના હોય તો આપડે મિત્રો સવાર વહેલા ઉઠી તો જ આપડે સારી શરૂઆત ગણાય છે અને મિત્રો જે આપણે મોડા ઉઠીશું અગિયાર બાર વાગે તો મિત્રો આપને અત્યારે આળસ આવતી હોય છે. આપને કોઈ પણ કાર્ય કરવામાં આપને રસ નથી હોતો. તો મિત્રો આપણે સવારે વહેલા ઉઠવું સવારના સમયે મિત્ર વહેલા ઉઠવાથી દિવસ તાજગી ભર્યો અને સારો પસાર થાય છે ત્યારબદ મિત્ર સવારે ઉઠ્યા બાદ મિત્ર પાણી પીવું જોઈએ ઉઠ્યા પસી એક કે બે ગ્લાસ મિત્ર પાણી પીવાથી શરીર પણ સ્વસ્થ રહે છે ખાસ કરીને મિત્રો આપણે વ્યાયામ ને યોગ જેવા જે આસનો છે એ પણ કરવા જોઈએ. જો મિત્રો આપણે આ નિયમિત કરીશું ને તો આપને ચોક્કસ મિત્ર આપણું શરીર મજબૂત બનશે અને ખાસ કરીને મિત્ર આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પ્રાર્થના પણ કરવી જોઈએ. જો મિત્રો આપણે મનને શાંતિ મેળવવા માટે પ્રાર્થના તો કરવી જ જોઈએ. અને ખાસ મિત્ર દાંત સાફ રાખવા જેથી કરીને આપણે દાંત આપણા સડી ના જાય સ્નાયુ સ્નાયુઓ પણ આપણે મજબૂત બને છે. અને સ્નાન કરવું અને કપડા પહેરવા. એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે સારા કપડાં પહેવાલા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. અને મિત્રો દિવસ નું આયોજન પણ કરવું જોઈએ. કેમ કે આજના કામોની યાદી બનાવવું જોઈએ કે કયો સમય કયા કામ કરવા માટે એટલે મિત આપણે પેલાથી ઘણા બધા એવા જે વિચારી રાખવું જોઈએ કે કયા સમયે કયું કાર્ય કરવું જોઈએ. એ મિત્ર સવારનો સમય દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે. સવારની સારી શરૂઆત આખા દિવસને મિત્રો રોમાંચક બનાવતો હોય છે. એટલે કે દરેક વ્યક્તિ એ સવાર માં મિત્રો વહેલા ઉઠવાની ટેવ મિત્ર પાડવી જોઈએ અને ખાસ કરીને મિત્રો હું તો તમને જણવા માંગુ છું કે તમે પણ તમારા ઘરે વહેલા ઉઠજો અને તમારા જે મિત્ર હોય એ લોકોને પણ એવું આગ્રહ કરજો કે સવારે વહેલા ઉઠે અને એ લોકો પણ કસરત યોગા અને રનિંગ કરવા જાય અને મિત્રો સવારમાં ઉઠ્યા પસી એક બે ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ અને હું તમને કીધું કે જે જે આપણે દરરોજ જીવનમાં જે કરતા હોય તે કે સ્નાન કરવું જોઈએ ત્યારબાદ દાંત સાફ કરવા જોઈએ આ તો મિત્ર આપણો છે જ પરંતુ તેવારો માજે જે પૌષ્ટિક નાસ્તો હોય એ પણ આપણે ખુબ જ જરૂરી છે કારણ કે દિવસભર ઉર્જા આપે છે. જો આપણે મિત્રો આખો દિવસ કાર્ય કરવા માટે આપણને આવો ઉર્જા માટે આપણે પૌષ્ટિક નાસ્તો જોઈતા જ હોય છે અને ખાસ કરીને મિત્રો જે વિદ્યાર્થી જીવનમાં સવારનો સમય અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉત્તમ હોય છે. કારણ કેમ મિત્ર આજના સમયે બધા જ જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે કારણ કે કે લોકો આખા રાત મોબાઈલ જોવાથી એ લોકો મોડા સુધી ઊમતા હોય છે. કામનું આયોજન કરવાથી મિત્રો સમયનો સારો ઉપયોગ પણ થાય છે. હંમેશા સકારાત્મક વિચારો સાથે સ્રી મિત્રો અને મિત્ર હું તો તમને એ પણ જાણવા માગુ છું કે જે હોસ્ટેલ જીવનમાં પણ મિત્રો સમય ન એટલો જ મહત્વ છે. અને આપણે મિત્રો જોવા જએ જે કોલેજ લાઈફ હોય છે અને આપણે જે બધા જ જગ્યાએ મિત્રો આપણને સવારની જે પણ આદતો સારી હોય એ આપણા માટે ખૂબ જ ખૂબ જ ફાયદાકારક છે. અને મિત્રો આપણે જોઈએ તો આ આપડણે એક નિયમ બનાવવો જોઈએ કે હા હું આટલા વાગે ઉઠીશ ને જે પણ મારું કાર્ય હશે એ યોગ્ય રીતે પૂર્ણ કરીશ. જેથી કરીને કોઈ ક્યારેય પણ મિત્ર આપણને એ એવું ના લાગ્યું કે આપણે સવારે ઉઠી તો આપણને નુકસાન થાય એવું નહી વિચારું હું. આપણે હંમેશા મિત્રો સારું જ વિચારવું જોઈએ. તો મિત્રો તમે પણ થોડું એક બે મને થોડું સમજાવ માગો છો?
હા મિત્ર. તો આપણે જોઈએ તો શરમાં સાર આદુ તોમાં આપ જોઈ શિસ્ત, જવાબદારી, મહેનત એવા સકારાત્મક વિચારસરણી આત્મવિશ્વાસ એવા જ ગુણો વિકસાવવા જોઈએ આવા ગુણો
હમ.
જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. જો જો આપણી સકારાત્મક વિચાર ના રાખીએ તો પછી આપણા સવાલ સવાલ થી બધું જીવનનું અસ્વસ્થ થઈ જાય એટલે માટે આપણે જોઈએ તો આપણા વિચારો સકારાત્મક રાખવા જોઈએ જેનાથી આપણને પ્રતિ સ્ફૂર્તિ રહે કોઈ પણ કાર્ય કરવામાં. અને કોઈ પણ કાર્ય આપણે સારી રીતે કરી શકીએ છે જો પોતાના ઉપર વિશ્વાસ જ ના હોય તો કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકતા નથી અને એ કાર્ય કરવામાં બી આપણને આળસ આવી જતી હોય છે જો પોતાના ઉપર જો આત્મવિશ્વાસ રહેલો હોય તો કોઈ પણ કાર્ય સારી રીતે કરી શકે છે. એટલા માટે આપણે સવાર માં ઉઠીને બધી સારી આ તો નું પાલન કરવું જોઈએ અને એનો એવો ટાઈમ બનાવવો જોઈએ કે એ રોજે એક ટાઈમ ટુ ટાઈમ એ પૂરતું કામ કરવું જોઈએ એટલા માટે
હા.
સારી રીતે યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને પોતાના શરીરને સારું તંદુરસ્ત અને સ્વચ્છમય રાખી શકીએ છીએ.
તમારી વાત મિત્રો ખુબ જ સાચી છે અને મિત્રો તમે જે મને આટલો કિમતી સમય મિત્રો આપ્યો એના બદલ મિત્રો ખુબ-ખુબ મિત્ર